હલો!
અવાજ આવે છે.?
હા આવી ચિંત્ર એ એક્ઝામ હા, એક્ઝામ કેવી ગઈ મિત્ર? એક્ઝામ કે?
એક્ઝામ ની તો યાદ નથી આવી. એક મહિના પેલા આપી એટલે.
બરાબર બરા હા મને તો ખબર હતી કે તમે તમારી મહેનત તો સારી હતી. દોસ્ત! રિઝલ્ટ સારું જ આવશે મિત્ર.
તો હવે ત્યારે ખબર પડે હવે, હમણાં તો કેવાય નહી
હા હા પરંતુ મિત્ર તમે જયારે નાલા હતા ને ત્યારથી જ હું તમને નિરીક્ષણ કરતો હતો, કે તમે ભણવામાં તો ખૂબ એવો ખૂબ એવો તમને રસ છે અને તમે જયારે નાલા હતા ને દોસ્ત ત્યારે! બધું પાગ હતું એટલે મને તેમ લાગે છે કે મિત્ર તમને ને આ ગણિતને એવું તમને ખુબ જ સહેલું લાગતું હશે.? કારણ કે આપડે
કે
હાસ્તે
હમ ગણિતમાં તો શું છે કે નાલા હતા ત્યારથી જ, એમ ગણિતમાં તો હારું જ જેવું હતું, એમ એટલે આટલું બધું નય. નાલાા હતા ત્યારે. દાખલા ને એવા ગણવાનું બોરસ
હા મિત્ર તમારી વાત વિ્યાર્ એટલે જે હોસ્ટેલમાં રતા હતા એ લોકો બા મેનત ખુબ કરતાં હતાં અને લોકોને ભણવામા એટલો રસ હતો કે ખુબ જ ગણ પરંતુ મિત્ર આજના જમાનામાં પણ ઘણા બધા વિદ્યાર્થી છે. જે ખૂબ જ ઘણી મહેનત કરી રહ્યા છે. પરંતુ મિત્રો જે આપણી બાપણ યાદો છે, મિત્ર એ કેવી રીતે ભૂલવી એ આપણે ભૂલવી ના જોઈએ. હજુ પણ મને બાળપણ આપણે યાદો ખુબજ બતાવે છે. આપણે બાળપણમાં હતા, ત્યારે કયોક મિત્ર આપણે કેરી જે ઉનામાં આપણે કેરી વીણવા જતા હતા, અને કેરી લાવીને મસ્ત આપડે બધા હતા યાદ છે ને?
હમ બધું યાદ છે એ તો એ તો આપણી, આપણા જિંદગીના પાના પર એકદમ સપાઈ ગયેલું છે નાનપણ તો.
હા અને મિત્ર આપણે ખબર ને આપણા જે ગામડા માંથી એક નદી વહેતી હતી, અને એ નદી માં જયારે પણ પૂર આવે કઈ પણ આવે તો પણ આપણે, એ નદી માં નાહવા જતા હતા અને એક વાર આપણા સાથે પેલી ઘટના બ મને આપ પેલો, વિદ્યાર્થી ભણતો હતો એ આપલો પણ એ વિદ્યાર્થીને તતા ના આવડતો હતો તો પણ આપણા સાથે આવેલો, અને એને ડૂબ ડતા આપને આપ વિદ્યાર્થી ને આપણે બચેલો યાદ નહી પ્રસંગ.
હમ એ તો એ ખુબ જ એ તો એ પ્રસંગ તો આપણે બોલના
હા મિત્ર તો પણ મિત્ર એ પ્રસંગ આપ આપણે ભૂલવા ન જોઈએ કારણ કે મને તો યાદ જ છે કે આપણે જયારે નાલા ત ખુબ જ એવા શોખીન હતા અમુક અમુક ગેમ રમવાને અને મિત્રો તમારી હું તમને જાણવા માંગુ છું કે તમે નાનલા હતા ત્યારે કઈ રમત રમતા હતા.
માં છે ને મેં છેને રાંધલો હતો ત્યારે લખોટી વાળી મને ગ રમત ખૂબ જ પછી ગાડું જેવું આવે છે ત્ર્ર ટાયર વાળું એ સરખવાનું અને પછી પછી ટાયર ફરાવાનું લખોટી રમવાનું પછી ખીચકોલી વાળું રમવાનું નાન લાગે ત્યારે અમે પત્તા પણ રમતા હતા મિત્ર. તને કઈ ખબર છે કે તું કઈ ગેમ રમતી ત્યારે.
આપ એ લોકોને આવી રંમતમાં રચના હોય એ